કેમ છો ભાઈ શું કરી રહ્યા છો.
એકદમ મજામાં છે ભાઈ કઈ નહી હમણાં તો ચોમાસાની સિઝન આવી રહી છે એટલે તો જે ખેતીમાં તો જે ડાંગરનો પાક રોપયો છે કે બધા અમા ઘરના લોકો અને આમે આજુબાજુ ગામડા લોકો હો તે તેમાં લાગી રહ્યા છે કામ પર. અને ઘણ બધું એવું બધું ખેતરુ પણ થઇ ગયું છે ને હવે ભાત રો પવાનું ચાલુ કરીએ છીએ તમારો શું પ્લાન છે આ વખતે તમે રોપી રહ્યા છો પાક?
હા એમ જોવા જઈએ તો ભાતને એવું અમે પણ રોપે જ છે ભાત ની પણ પ્રોસેસ ખુબ જ લાંબી હોય છે અને દર વર્ષે સમય ભાત તો રોપે જ છે. કારણ કે અનાજ આપડે ભાત જો નહી રોપસું અમે તો અમે અનાજ ક્યાંથી લાવશું. કારણ કે અમે એક ખેડૂત પરિવાર માંથી આવીએ છીએ અને અમારે ત્યાં શું છે ખેતીને ખૂબ જ માન આપવામાં આવે છે. અહિયા અમારે ત્યાં દર વર્ષે અમે આજે પેલા ભાત રોપીએ ત્યારે અમે પૂંજા પણ કરીએ છીએ જમીનની. અને ત્યારબાદ જ અમે જે ભાત છે એટલે કે તરું છે તે નાખીએ છીએ અને જ્યારબાદ જયારે અમારો પાક તૈયાર થઇ જાય ત્યારે અમે ઘર પૂરત અમુક રાખીએ છીએ. અને અમારે કોઈ સગામાં કોઈ એ ભાત નઈ રોપ્યું હોય અવે તો શું છે જોબ પર લાગી ગયા છે. તો કોઈ ભાત ને તરુ ને એવું નઈ નાખ્યું હોય તો તેમને થોડું ગણું આપીએ. અને અને જો ભાત અમારી પર વધારે પડતું બચી જાય છે તો અમે જે માર્કેટમાં છે તેમાં વેચી આવીએ છીએ. એટલે જોવા જઈએ તો આ જે ખેતી છે તેમાં અમને ખુબ જ રસ છે. કારણ કે ખેતીમાં દરરોજ ના દરોજ એમ શાંતિ હોય છે એકદમ કોઈ જાતનો કોઈ અવાજ હોતો નથી. અને ગામડામાં શું છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં એ એકદમ શાંતિ છે. એટલા બધા રસ્તા પણ એટલા બધા સારા નથી પરંતુ અમને ખાલી ચોમાસાની ઋતુમાં શું છે કે કોઈ પણ શાકભાજી ને એવું રોપયો હોય તો અમારે માર્કેટ છોડી લઈ જવાને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડે છે. કારણ કે રસ્તા કાચા છે હજુ ડાંમરના રસ્તા આવ્યા નથી. એટલે અમને સામનો કરવો પડે છે પરંતુ જયારે આ શિયાળા ઉનાળાની ઋતુ હોય ત્યારે એકદમ મજા આવે છે એકદમ અમે સવારની પોર માં દોડવા પણ જઈએ છીએ. સવાર ની પોરમાં પશુઓ, પક્ષીઓ બધુ જા, જે જાનવર હોય છે, તે પણ અમને જોવા મળે છે. જાત-જાતના પશુઓ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ જોવા જઈ અમારે ત્યાં શું છે કે જે ગામના લોકો શું છે, બધા સારા હોય છે સ્વભાવના પણ સારા હોય છે. અમે દોડવા જઈએ છીએ તો, બધા ઘરની મુલાકાત લેતા લેતા જઈ છે કારણ કે, બધા જ મારા મિત્રો સાથે અમે અ.. સવારે ઉઠીને દોડવા માટે જઈએ છીએ અને દોડવા તો બધાએ જવું જ જોઈએ, કારણ કે આપણે દોડવા જઈએ તો, આપણા શરીર પણ મજબૂત રહે છે, અમે ત્યાં જઈને કસરત પણ કરીએ છીએ. એટલે મને તો લાગે છે કે અમારું શરીર એકદમ સ્ટ્રોંગ રહેશે એમ કારણ કે, હાલમાં જોવા જઈએ તો આજની જે પેઢી છે, તેઓ બધા જ લાગી રહે છે. અને મોબાઈલ ફોનનો જ ઉપયોગ કર્યા કરે છે, જેના કારણે એ લોકોને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. એટલે આપણે જેમ બને ને મોબાઈલ ફોન થી દૂર રહેવું જોઈએ. અને આપડે જેમ વાત કરીએે કે ખેતી તો ખેતીમાં શું હોય છે કે, અમે જે હમણાં દર વર્ષે અમે એમ તો સારા, સવારો અવનોવનો પાક લઈએ છીએ, પરંતુ આ વર્ષે અમારે કેરી નો પાક છે એમાં અમે લ, લીધેલો છે કારણ કે, કેરી પાકમાં શું છે? કે એટલી બધી મહેનત રહેતી નથી અને એમ તો મહેનત રહે છે, પરંતુ ત્રણ થી ચાર મહિના રહે છે. પછી આખું વર્ષ આપડે કલમ કઈ પણ જાત નો કોઈ કચરો નીંદવાનું કે પછી ખાતર નાખવાનું એવું બધું કોઈ પણ જાતનો તફલીક રહેતો નથી અને કેરીમાં શું છે કે દર વર્ષે અમને શું હોય કે દર વર્ષે કેરી આવે છે. અને સરળતાથી અમે પાડી પણ શકીએ છીએ, કારણ કે, ઘર બાાજુ અમને મજૂર પણ મળી રહે છે. હાલ મા તો જોવા જઈએ, તો કેરીનો ભાવ પણ અ.. ઘણો બધો વધી ગયો છે. કારણ કે, આ દેશમાં મોંઘવારીનું પ્રમાણ ખુબ જ વધવા લાગ્યું છે, ડીઝલ છે, પેટ્રોલ છે. ગેસ ના બુલો છે અને જે આપણે ખાતર નાખીએ છે તેનું પણ આ જે ભાવ છે, તે ખુબ જ વધી ગયો છે. એટલે અમારે જે કેરીનો પાક છે, તેનો પણ ભાવ સારો એવો મળી રહ્યો છે. અને બધી વાર બધા જ લોકો શું કરે છે કે, અમારે અયા ત્રણ-ચાર માર્કેટ પ્રકારના માર્કેટ છે. અને બધા લોકો અહિયાં જે ખેરગામ માર્કેટ છે, ત્યાં જ લઈએ છે. જયારે અમે એવું કરતા નથી, અમે શું અમારે જે માર્કેટ છે, સ્વા જે સરસ માર્કેટ છે, ત્યાં શું છે કે એમ જ કેરી લઈ લેવામાં આવતી નથી, સૌપ્રથમ તો જે કેરી છે તેની હરાજી કરવામાં આવે છે. એટલે કે ત્રણ થી ચાર જણા જે વેપારીઓ હોય છે તે આવે છે અને બોલી લગાવે છે એ લોકો અને જેનો ભાવ સૌથી વધારે લાગે એટલે એ લોકો એ ભાવ એટલે એ વસ્તુ કેરી ખરીદી લે છે. અને શું હોય છે એ લોકો બધા વેપારીઓ શું હોય છે, સુરત કાતો પછી અમદાવાદ કેરી નું સપ્લાય કરતા હોય છે, જયારે આ જે વેપારીઓ છે, તે સીધો દિલ્હી મોકલાવે છે, એટલે એ લોકો સારા એવો માલ ખરીદી કરે છે. અને જો એ લોકોને યોગ્ય જથ્થામાં માલ નહીં મળીયો તો એ લોકોને ખોટ પણ જવાની સંભાવના રહેલી હોય છે, કારણ કે, આટલી દૂર સુધી મોકલાવું, પેટ્રોલ-ડીઝલ નું પણ પ્રમાણ વધી ગયું, ખર્ચો વધી ગયો છે એટલે એ લોકો એમાં નુકસાન ભોગવવું પડે છે. તો એ લોકો પણ જેમ મળે એમ વધારે ભાવ જાય તો કઈ નહી, પણ એ લોકો વસ્તુ અમારી પાસેથી ખરીદી લે છે કારણ કે, એ લોકોને પૂર તો જથ્થો હોય તેટલો મળવો જોઈએ, તો એ રીતે અમે કેરીને સપ્લાય કરીએ છીએ અને તમને આ તો કેરીના માર્કેટિંગ વિશે તમને બતાવ્યું. જણાવ્યું, પરંતુ કેરી કેમા કમાયા તા આપણેે પકાવી શકીએ, તો આપણે શું કરું છે અમે શું કરીએ કે, જયારે ઓગસ્ટ નો મહિનો આવે છે. ત્યારે વરસાદ ઋતુ હોય છે. ત્યારે અમે કલમ પાસે જઈને કલ્ટર નાખીએ છીએ, કલટર નાખવા થી શું થાય છે કે આ કલમ જે પાલવણી આવે છે તે કલમ ને પીલવા વાળા એટલે પીલા નીકળવા દેતી નથી, જેના કારણે અમાને શું છે? કે કલમ પીલવાય ને એ તો મગર સારા એવા પૂટે છે. ત્યાં સુધીનું કામ કલ્ટનું હોય છે, પછી એ કામ આપણું હોય છે. આપડું જો જો વાતાવરણ જોય ખુબ જ સારું રહ્યું અને કોઈ વાવાઝોડું કે પછી ખાસ... વાદળો જે રેતા છે. તે નહી રહ્યું તો સારો એવો કેરીનો પાક થઈ શકે છે. પરંતુ એ માટે ઘણી બધી એવી સારી દવા સાટવી પડે છે, દવા સાટવાનો પણ... ખર્ચો હોય છે. પરંતુ અમારે ત્યાં શું છે, ઉધાર ને એવું દવા છાટવાને મળી રહે છે... અને જયારે અમારો કેરીનો પાક તૈયાર થઇ જાય છે. ત્યારે અમે એ જે વેપારી પાસેથી કેરી દવા જે ઉધાર આવ્યા હોય છે. એમને પૈસા ચુકવી રહ્યા છે. એટલે જોવા જઈએ તો કેરીનો પાક લેવામાં સરળતા તો છે, પરંતુ એવું નથી કે એકદમ તદ્દન સરળ છે, કે... કેરીનો કલમ રોપી એટલે તમારી પાસે કેરીનો પાક આવી જાય. એના માટે પણ ખુબ જ મહેનત રહેલી છે, સવારે વહેલી ઉઠીને કેયું પાડવું પડે છે. અમુક નિશ્ચિત ટાઈમ મર્યાદામાં અમારે માર્કેટ સુધી પહોંચી જવું પડે છે, કારણ કે ત્યાં સુ... કલાક કલાક નો ભાવ હોય છે, કલાક વહેલા ગયા તો વધારે પણ મળે પછી મોડું થઈ ગય તો... ઘણો ઓછો પણ મળે એવું હોય છે. એટલે કેરીના પાકમાં મજાટો છે, બધા જ કરવું જોઈએ મેં તો કોમ જે ખેતી તો... શું તમે પણ આ જે કેરીનો પાક છે, તે તમે લાવ છો અને તમને બીજા કયા કયા પાકમાં ઇન્ટરેસ્ટ છે.
હા ભાઈ અમે પણ એમ તો કેરીનો પાક લઈએ છે ને એમ તો... સારી રીતે બધી રીતે અમે ખેતી કરીએ છે. પરંતુ અમે બીજો પાક... માં તો હમણાં તો જે ડાંગર પાક છે ચોમાસાના સીઝનમાં તે અમે રોપી રહ્યા છે. અને તમે જાણો છો કે ડાંગર ના ભાગમાં રોપમાં આપણને ઘણા બધુ પ્રકારના ખર્ચ... આપણને આવે છે, આપણને કોઈ વાર એમાં રસ... પણ જાય છે કારણ કે, કોઈ વાર જો વરસાદ વધારે પડી ગયો પણ... તો પછી આપણને નુકસાન થવાનો ભય ખૂબ વધી જાય છે એમ અને ઘણા બધા ખેડૂત... હમણાં જે અમારા ગામના છે, તે લોકો તો બધા વાતો પણ કરી રહ્યા છે. કે આ વખતેતો વરસાદ પણ ઓછો છે. અને આ વખતે આપણે શું કરશું? કારણ કે વરસાદ જો ઓછો રહેશે તો પછી આપણને આ જે... આપડે જ્યારે. એટલે કે આપણે જે ડાંગરને આપણે પાણી ક્યાંથી આપશું કારણ કે, એવા ઘણા બધા પરિવારો છે. તે માત્ર વરસાદના પાણી પણ આધાર રાખે છે અને પછી ખેતી પણ... એ લોકનું આખું પેલું ચાલતું હોય છે, ગરાન... પરંતુ હવે એ લોકો તો રોપી રહ્યા છે, દર વર્ષે રોપે છે, એટલે આ વર્ષે પણ રોપ્યું છે. અને વરસાદ જો એમને ધોખો આપી ગયો તો પછી એ લોકો પાક નુકસાન થવાનું પછી એ લોકો જે પણ એમાં આવક બધી નાખી. ખીલી હશે. તો પછી એ બધું નુકસાન થવાની જ છે એમ કારણ કે સરકારે પણ યોગ્ય પ્રકારનું જે... આવી બધી નુકસાન થાય તો પછી ભરપાઈ કરી આપવું જોઈએ કારણ કે આપણા જે... ખેડૂતોને હવે આપને બધી સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ. કારણ કે... અમારા ગામના જે બધા ખેડૂતો છે તે તો એ લોકોના આમ ઘર પાસે જ બધા ખેતરો છે અને એ લોકો... ખેતરો સામે બોર પણ એ લોકો કરેલા... પરંતુ અમારા ગામડામાં અમુક પરિવારો છે તે મોસ્ટલી એમના જે બધા ઘર... ખેતરો છે. તે ઘણા દૂર દૂર છે અને એ લોકો બધું દૂર ચાલવું પડે છે, અને બધું ત્યાં પાણીની પણ.... સુવિધા નથી. અને જે વરસાદના વાતાવરણ પર એ લોકો આધાર રાખે છે. અને એમાં ઘણો બધો પ્રકારનો ખર્ચો પણ જેમ કે તમે જાણો છો કે આપણે ડાંગરનો પાક રોપે રોપિયે. તો પછી આપડે તો પેલા ખેતર એકદમ યોગ્ય રીતે ખેડવવાનું અને.... યોગ્ય રીતે એમાં ખાતર મૂકવાનું પાણી મૂકવાનું... કે પછી તેમાં પછી બિયાણ થઈ જાય પછી ભા રોપવાનું બિયણ પછી કાઢવાનું બી કે કેટલું બધું રોપણી કરવાનું કાપણી કરવાનું. એ પછી ભાગઢાગ કરવાનું કેટલું બધું એમાં પ્રક્રિયા છે, અને